કેમ છો મજામાં?
એકદમ મજામાં.
ખુબ સરસ આપડે પ્રવાસ વિશે વાત કરીશું આજે.
હા ચાલો.
હું આ ખુબ સરસ અને રસપ્રસાદ વિષય છે પ્રવાસ થી ઘણું બધું જા જાણવા મળે છે શું કેવું તમારું?
હા આ ખુબ જ સરસ ના સારો એવો વાત કરવા જેવો વિષય છે.
હા લો ઘણા કારણોથી પ્રવાસ કરે છે. કોઈ અભ્યાસ માટે પ્રવાસ કરે છે. કોઈ નોકરી ના કામ માટે પ્રવાસ કરે છે.
એકદમ સાચી વાત કહી ને કોઈ પરિવાર સાથે ફરવા માટે પણ પ્રવાસ કરે છે.
હા અને કોઈ તો ધર્મ ધાર્મિક સ્થળો ના દર્શન માટે પ્રવાસ કરતા જોયા છે મેં.
ભારતમાં પણ ઘણી સુંદર જગ્યાઓ છે પ્રવાસ માટે.
રાજ્યની પોતાની અડગ અળગ ઓળખાણ છે દરેક રાજ્યની ભાષા પણ અલગ અલગ હોય છે. મ.
ખરેખર ને ત્યાંના કપડા પણ અલગ અલગ હોય છે.
ત્યાંનું ભોજન પણ અલગ અલગ ને ખુબ સ્વાદિષ્ટ હોય છે.
ખરેખર ને આ બધી વસ્તુ પ્રવાસ ને વધુ
હા પ્રવાસીથી લોકો નવી જગ્યા જગ્યા જોઈ શકે છે અને તેનો અનુભવ કરી શકે છે.
બિલકુલ અને તેમની પરંપ આ વિશે પણ ખુબ જ જાણવા મળે.
હા નવા લોકો સાથે મળવો અને અવસર નવા લોકો સાથે મળવાનો અવસર મળે છે. તેમના તહેવારો વિશે પણ ખબર પડે છે પ્રવાસ થી દેશની વિવિધતા સમજાય છે.
હા અને એકતાનું પણ મહત્ત્વ સમજાય છે.
હા અને ઘણા પ્રકાર ન વાહનો ઉપલબ્ધ હોય છે. બસ, એક સાધારણ અને સસ્તી સુવિધા છે, મારા મતે
બરાબર, તમે જેમ કે કયું કે બસ સાધાર હોય છે, એમ ટ્રેન પણ ઘણા લોકોની
હા, પરંતુ મને તો ફ્લાઇટમાં જવું, તે પણ ખૂબ આનંદ આપે છે. ટ્રેનમાં ઘણી જગ્યા, એક સાથે જોવા મળે છે.
બરાબર વાત. તમે અને તમે વાત કરી, કે હવાઈ જહાજમાં તમને ગમે, તો આપડે હવાઈ જહાજના હવાઈ જહાજ થી, તમે દૂરની મુસાફરી પણ બહ, ઓછા ટાઈમમાં કરી શકો
હ, જહાજથી સમુદ્ર માર્ગની મુસાફરી પણ થાય છે.
બિલકુલને પ્રવાસ, પેલા આપડે એક પ્રોપર યોજના, તો બનાવી જોઈએ
હા, મુસાફરની તારીખ પેલા નક્કી કરવી, જોઈએ જરૂરી સામાનની યાદી બનાવી જોઈએ
બિલકુલને કપડાં, પણ આપડે હવામાન પ્રમાણે જ લેવા જોઈએ.
હા, પાણીની બોટલ, તો સાથે રાખવી જ જોઈએ, તો પાણી બોટલ નો ખર્ચો વધી યસ.
એ, તો બહુ જ સાચી વાત કરીહીને ગરમીના દિવસોમાં પાણી વગર, તો ના જ ચાલે
હા અમે, તો ભાઈબંધો સાથે ગયા હતા, તો કોઈ પાણીની બોટલ લાવ્યું નતું ખુબ ખર્ચો વધી ગયો, હતો મુસાફરી ના સમયે
હા, એ તમે બહુ સાચી હતીત, કે એટલે તમારા ભાઈ, બંધ ને ખાસ કરીને, આ જણાવજો કે આવતી ફેરતી ઠંડી, પાણીની બોટલ કેરી કરે
સાચી જણાયશું જરૂરી, દવાઓ પણ સાથે, હોવી જોઈએ.
હા, એ તો બહુ જ જરૂરી છે, ક્યારેક ઠંડી પડી જાય, ક્યારે કોકને પેટમાં દુખ. ઓકે એટલે, આ બધી અડચણ માટે દવાઓ તો જરૂરી જ છે, મુસાફરમાં.
સાચી વાત છે, તમારું. કુદરત ની સંભાળ પણ લેવી, જોઈએ.
સો ટકાની વાત છે, તમારી એકદમ અને તમે કીધું કે કુજરાતની સંભાળ, તો લેવી જ જોઈએ પણ હું, તો કઉ કે મુસાફરી દરમિયાન આપડે, સ્વચ્થતા નું પણ ધ્યાન રાખવ જોઈએ.
સાચી વાત છે, તમારી હા, કોલ્ડ્રિંક ના બોટલ. અને નાસ્તોનોો કચરો, ગમે તે ન ફેકી દેવું જોઈએ.
એકદમ બરાબર વાત કહી કારણ કે હવે, તો. જે પ્રમાણે સરકાર આવી છે, બધી જગ્યાએ એક ઉડેદાન હોય. છે જ, એટલે આપડણે રસ્તા પર કચરો નાખવો જ ના જોઈએ.
સાચી વાત છે, સાર્વજનિક સંપત્તિ બધાની જ હોય છે તેની સંભાળ બધાને રાખવી જોઈએ.
બિલકુલ બિલકુલ ને, પ્રવાસ દરમિયાન નિયમોનું પણ પાલન કરવું જોઈએ.
નો નિયમ પણ પાલન કરવો જોઈએ ને તો ચલાન કપાઈ.
હા એ તો બહુ સાચી વાત છે અમે અભી તમે ઉદાહરણ લઈ લો કે અમે અવડે લાસ્ટમાં જે પ્રવાસમાં ગયા તા. તેમાં બી ખાસું એવું ચલાન ભરવું પડ્યું હતું એટલે તમે કીધું કે ટ્રાફિક નો નિયમ તો પાલન કરવો જ જોઈએ બહુ જ જરૂરી છે.
હા ગાડી નહી એ લાગ હા પીયુસી ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ ને મહત્વપૂર્ણ વાત તેનું ફિટનેસ હોવું ખૂબ જરૂરી છે નેતો ચલાન ભરવું પડશે જ પડશે.
ખરેખર નીકળતા પેલા ગાડી ના જરૂરી કાગજાત તો રાખીને જ મુક. મૂકવા જોઈએ તે એ બહુ મહત્વની વસ્તુ છે, અને એના વગર તો ચાલે જ નહી.
સાચી વાત છે સાચી એ ભૂલ ન કરવી જોઈએ અને તે એવું હોય કે આપણેે ગાડી ના હોય તો આપણે ટ્રેનમાં પણ મુસાફ મુસાફરી કરી લેવી જોઈએ.
એ તો એકદમ સાચી વાત કઈ તમે ટ્રેન માત્ર ફરવાનું નહી પણ તે ભાઈબંધોને સાથે રાખે અને તમે એક સાથે મુસાફરી કરી શકો છે, એમાં તમે અલગ અલગ પ્રકારની ગેમ રમતા રમતા ક્યારે સ્થળે પહોંચી જાવ તમને જ ના ખબર.
સાચી વાત છે. સાચી વાત છે. અને ત્યાં મુસાફરી કરતા સમયે બીજા લોકોનો આદર કરવો જોઈએ.
બિલકુલ ને ભાષા અલગ હોય તો પણ વિનમ્રતાથી જ વાત કરવી જોઈએ.
સાચી વાત છે. નમ્રતા દરેક જગ્યા એ કામ લાગે છે, પ્રવાસ થી જ્ઞાન વધે છે. છે.
હા! અને પ્રવાસથી જ્ઞાન એકલું જ નઈ નવો દ્રષ્ટિકોણ પણ મલે છે.
સાચી વાત છે પુસ્તક કરતા પણ ઘણી વસ્તુ સીધી જોઈ શકે છે.
બિલકુલ ને એટલેજ તો પ્રવાસ ને
બાળકો માટે પણ પ્રવાસ ખુબ ઉપયોગી છે. શું કહો છો તમે?
હું તો કઉ કે વિદ્યાર્થીઓને દર વર્ષે એક પ્રવાસ તો લઈજ જવું જોઈએ, તેનાથી તેમનું મનોબળ વધે અને જ્ઞાન પણ વધે.
ખુબ સાચી વાત છે, એજ્યુકેશનલ ટ્રીપ પર લઈ જવું જોઈએ. મારો એક મિત્ર હતો તે અદાણી ના એજ્યુકેશનલ ટ્રીપ પર ગયો હતો.
ખરેખર! તો તેમાં તમારા મિત્રને શું શીખવા મળ્યું તમને કીધું કશું?
મારા મિત્ર ને ખૂબ બધું શીખવા મળ્યું. તેણે મને જણાવ્યું કે તે ખૂઅ જે એજ્યુકે ટ્રીપ પર પ્રોડક્શન કઈ રીતે થાય. પછી લોકો ના વ્યવહાર કઈ રીતે રખાય ને, કોષ કઈ રીતે નીકળે તે બધું તેને જાણવા મળ્યું.
એકદમ સાચી વાત કહી, આ તમારો મિત્ર બો જ્ઞાની લાગે છે. તો ચાલો આપણેે કઈક અલગ વાત કરીએ તો આપણે પ્રવાસ જાઓ તે વખતે તમારે પ્રકૃતિઓ સ્થલ પણ બોઉ આકર્ષિત કરે છે આપણને.
સાચી વાત છે સાચી વાત છે. તે ખૂબ આકર્ષિક હોય છે અને દર્શનીય હોય છે.
બિલકુલ અને, આપડે પહાડો, ઝરણા અને વાન એકદમ સુંદરતા વધારે છે.
સુંદરતા પણ વધારે છે અને તે ખૂબ આ આપણને આકર્ષિત કરે છે તેનાથી લોકો ખૂબઆનંદ માને છે. હમ
બિલકુલ અને હોટલ દુકાન અને વાહનો પન, વ્યાપાર વધે છે.
હા તેના લોકલ અ લો લોકાનો રોજગાર મળે છે.
બિલકુલ ને નાના વ્યાપારોને પન
હા આ રીતે પ્રવાસ ઘણા લોકો મા તે ઉપયોગી છે.
હા બિલકુલ, અને આ વિશે તમારી જોડે વાત કરીને તો બઉ ખરેખર ગમ્યું તો આપડે થોડી, વધારે વાત કરીએ.
હા. મુસાફરી પેલા માર્ગની માહિતી મેળવવી જોઈએ શું કેવું તમારુ.
એ તો બો સાચીજ વાત છે. કારણ કે સમયનું યોગ્ય આયોજન પન
હા સમય બચાવવું ખૂબ જરૂરી છે, અને સમય પર રહેવાનું, અને થવું સારી આદત છે.
બો સાચી વાત કરી ને મુસાફરી દરમિયાન, ધીરજ પણ રાખી જોઈએ.
હા ઉતાવળ ઘણી વખત નુકસાન પહોંચાડે છે.
બિલ બુલ અને બીજી જગ્યા ના નિયમોનું પન પાલન કરવું જોઈએ.
સાચી વાત છે સાચી વાત છે. મને તમારા જોડે આ બધી વાતો કરીને ખુબ આનંદ આવ્યો. મેને ખુબ જાણવા મળ્યું તે બદલ તમારો ખુબ ખુબ આભાર.
આભાર આભાર તમારો. પણ મને બી બહુ જ ગમ એકદમ સ્નેમય રીતે વાત કરી તમે.
બરાબર તમારો બીજી વાર મુલાકાત લઈશું તો ખુબ બી આગળ ચર્ચા કરશું. જરૂૃરથી ચાલો માડ્યા.
માર